હલો!
હેલો!
હેલો, અવાજ આવે છે?
હા આવે છે. કેમ છો?
હા, ફાઇન! હા અત્યારે આજે જે સોનમ વાગચુક જે અન્ન સન્ન પર બેઠા છે. આપણા સ્ટુડન્ટ માટે વિદ્યાર્થી માટે એની આજે એક ભવ્ય. રેલી યોજાવાની છે સાંસદ સુધી આપડા.
હ હા!
હા, તો એના માટે દેશભરમાંથી લોકો ગયા છે એનામાં સામિલ સામેલ થવા માટે. કે જે આજની એજ્યુકેશન સિસ્ટમમાં જે બધું કરપ્શન ચાલી રહ્યું છે. એના અગેન્સ્ટ આ લોકો અન્નશન્ન કરી રહ્યા છે ને દિલ્હી જંતર મંતર પર.
હા, મેં પણ. સોશિયલ મીડિયા પર બહુ જોયું છે. ન્યુઝપેપર માં પણ મેં વાંચ્યું હતું. આ તે કઈક એમાં કઈક એવું કઈક હતું ને કે વીસ એકવીસ દિવસ સુધી. તેમણે શું કેવાય ભૂખ હડતાલ કરેલી અને આ પછી જે. દિલ્હી પોલીસ જે છે. તે હમણાં એક બે દિવસ પેલા આવીને એને મતલબ હોસ્પિટલ લઈ જાય છે. છે અને એવું બધું થાય છે સ્ટ્રાઈક્ તોડવાનો પ્રયત્ન કરે છે. એના એના લીધે હા એના લીધે હોબાળો થાય છે. અને અત્યારે આજે આજે જ રેલી યોજાવાની છે એમ
આજે રહેલી છે આજે નાઈન ઓ ક્લોક નું તો ટાઈમિંગ આવતા હતા પણ હવે એ એરિયામાં શું થયું છે? કે આટલી સંખ્યામાં પબ્લિક ભેગી થઈ છે તો હવે ત્યાંનું નેટવર્ક એ લોકો એ ડાઉન કરી નાખ્યું છે કે જેથી કે શું છે ત્યાંનું કઈ બી એવું થાય તો એક સાથે બધાને ખબર ના પડી શકે એ વાયરલ ના થાય એટલે હવે અત્યારનું કઈ લાઈવ અપડેટ નથી મળી રહ્યું પણ મેં સવારના જે વિડીયો બધા જોયા એ પ્રમાણે એ લોકો કે છે કે પોલીસ એની રીતે બધી રીતે તૈયારીમાં જ છે. ને સૌથી પેલા તો એજ કર્યું છે અમુક ના રસ્તા બંધ કર્યા છે. કે જેથી કે લોકો બીજા હવે એક્સ્ટ્રા આવી ના શકે એમ. એ લોકો ના તયાના જે આવવાના એટલે વધારે પબ્લિક જમા ન થઈ શકે અને પ્લસ તો નેટવર્ક તો ત્યાંનું ગાયબ જ કરી નાખ્યું છે એટલે કે બધા આવે શૂટ બી કરે છે તો પણ પબ્લિક સુધી પહોચશે કેવી રીતના જ્યા સુધી નેટવર્ક નહી હોય. અને પ્લસ એક જગ્યાએ તો એ બી વાંચ્યું કે ધારા લગાવી દીધી છે કે પાંચ થી વધારે લોકો એક સાથે ના જોવા જોઈએ પણ હવે આટલી સંખ્યામાં લોકો જ છે ત્યાં તો ક નારા ન તો મતલબ છે જ નહી ત્યાં એ પ્લેસ પર કેમ કે આટલી મોટી સંખ્યા જેમાં લોકો છે એટલે હા
તમારું શું માનવું છે આમ મતલબ આ જે થાય છે રેડી થાય છે?
હ એચ્યુઅલી પોલિટિક્સમાં તો જો હું વધારે ઇન્ટરેસ્ટ ધરાવતી નથી કઈ ખાસ પણ જે એજ્યુકેશન સિસ્ટમ થોડી કરપ્ટ છે એ તો છે. હવે એ તો એક બી સિસ્ટમ એવી નથી કે આપણા ને કે કરપ્ટ ના જ હોય પણ એજ્યુકેશન સિસ્ટમમાં એકચુઅલી શું છે આપણા છોકરાઓનું ફ્યુચર એના સાથે જોડાયેલું છે. તો આપણેે એમ લાગે કે એમાં થોડી ટ્રાન્સપરન્સી હોવી જોઈએ એમ અને અત્યારના છોકરાઓ જે ભણે છે ને એટલું લોડ લઈને ભણે છે ને એ લોકો આ નીટ વગેરે ની તૈયારી કરવી એટલે ઈઝી કામ તો છે ને હવે બિચારું માંડ ન છોકરું પેપર દઈને આવ્યું અને આઠ દસ પંદર દિવસ રહીને પાછું ખબર પડે કે પાછું મારે એક પેપર દેવું છે. તો બધી ટાઈમે બધા ન સમય સરખો હોય ને ને કે એક ટાઈમે એનું પેપર સારું ગયું હોય. તો એ નથી કે મહિનો પછી પાછું પેપર દેશે તો એ ટાઈમે એનું એ સારું જ જશે. એક પ્રેશર લઈને છોકરાઓ પ્રેશર લઈને છોકરાઓ બેસે છે ને એમાં તો જો આપડે વીસે એક છોકરાઓય તો સુસાઈડ બી કર્યું છે. આ વખત રે ની રીતે થઈ એમાં વીસ છોકરાઓ સુસાઈડ કર્યું છે કે એનાથી જ આ લોકો જરા એ રીતના એના અગેન્સ્ટ છે કે તમે થોડી ટ્રાન્સપરન્સી લાવો કે થોડું શું છે કે આપણા દેશની મેઈન તો છોકરાઓથી જોડાયેલી છે. તો એના એજ્યુકેશન સિસ્ટમમાં થોડું ધ્યાન દેવાની જરૂર છે. કે આજના છોકરાઓ જ આગળ નહીં વધે તો પછી દેશ કેવી રીતના આગળ વધશે.
હા મારું પણ એજ માનવું છે કારણ કે શું કેવાય કે જે દેશનો જે મેન પાયો હોય છે તો એનું જે આ જે યુવા યુવા ગ્રુપ છે આખું એ એ જ હોય છે અને એને જો સારી રીતે શિક્ષણ નહી મળે તો શું કેવાય કે સારું નહી થાય મતલબમા જો એને સારું શિક્ષણ મળે તો દેશને પણ ફાયદો થશે અને દેશ પણ આગળ વધ છે તો જ્યાં શિક્ષણ નો મુદ્દો આ એકા એક ગંભીર મુદ્દો કારણ કે એ તો મને પણ અનુભવ છે કે જયારે માની લો ખાલી એક્ઝામ કેન્સલ થઈ હોય, ને માની લો કે, વીસ તારીખે એક્ઝામની ડેટ છે. પછી, આપણે ઈ પ્રમાણે તૈયારી કરીએે છીએ. કે વીસ તારીખે એકઝામની ડેટ- -છે. તો અત્યારે આ જીપીએસસી અને યુપીએસસી ની જેવી એક્ઝામ મોટી મોટી આવે છે. એમાં પણ આ રીતનું જ થાય છે. પછી માની લો એક્ઝામને બે ત્રણ દિવસ- બે ત્રણ દિવસની વાર હોય છે ત્યાં- -પછી એ લોકો પાછા એમ કહી દે છે, કે હવે એક્ઝામ કેન્સલ રહી છે. આવા આવા- -કારણો છે, એના લીધે આપણે આ એક મહિનો એક્ઝામને લંબાવીએ છીએ. અને આવા- -બધા ધતિંગ કરે, મતલબ પછી, જેને તૈયારી કરેલી હોય કાયદેસરની- -તો એને શું કરવાનું? પછી કોઈ કંઈક પ્લાન કરેલા હોય, માની લો કે-
હા.
-કઈક પ્રસંગ હોય પછી, વીસ તારીખ પછી તો એને આ રીતે કઈક પ્લાન ગોઠવેલા હોય, બધાયનું સેટ- -ટિંગ વિખાય જાય. પહી-
હ અને, આ બધી હમ મનોબળ તૂટી જાયને? એનું જે હા- એ લોકોનું જે- હમ એ ઓલું ન થાય, કારણ કે એ લોકો શું છે, પૂરું આજના છોકરાઓ જે- -કરે છે ને, એ દિવસ રાત મહેનત કરે છે. એક્ઝામ માટે આમ- હા તો આપણને એમ થાય કે, બધું સેટ હોય કે, નહી હવે આ થઈ ગયું મારું. અને પેપર બી સારું ગયું હોય. -બાય ચાન્સ એ લોકો નું, અને પાછું બીજી વાર દેવું પડે. -ને ત્યારે સારું ન જાય, તો એ છોકરું તો બિચારું તૂટી જ જવાનું છે. કે હવે ચલો, એમા ય માન માન પડા પડી છે સીટ્સ માટે આપણા ઈન્ડિયામાં તો એવું ક્યાં અવેબિલિટી છે, અને- એટલું કોસ્ટલી એજ્યુકેશન છે, જ્યારે ડોક્ટર વગેરે ઇન્ડિયામાં બનવું હોય, તો બિચારા છોકરાઓ રશિયા વગેરે- કેનેડા, વગેરે જઈને ડોક્ટર શા માટે બને છે? કે જયારે અહિયા- એ લોકો અફોર્ડ નથી કરી શકતા, ત્યારે બિચારાઓને- ત્યાં જવું પડે છે, ભણવા માટે, નહી તો પછી એટલે છો- આ લોકોને થોડી સગવડ એવી કરવી જોઈએ કે, આપણો દેશનો છોકરો આપણા દેશમાં જ - -ભણીને આગળ વધે. -કઈ એવું નથી કે ત્યાંનું એજ્યુકેશન સારું છે, સારું નથી, કોસ્ટલી નથી, એટલે આપડે લોકો ત્યાં- -જઈએ છે રશિયા, કેનેડા વગેરેમાં તો એવું જ છે. -કે ત્યાંનું થોડું, આપડે અવે ડોક્ટર બનવા માટે ત્યાં- હા, એ છે ને ત્યાં પછી શું છે? -કે થોડું કોસ્ટ આપને એ કોસ્ટ પોસાય છે ત્યાંની. અહિયા કરતા ભી, તો હવે કેવું કેવાય કે, આપણા ઈન્ડિયાના છોકરા- -છોકરાઓને ઈન્ડિયામાં જ ભણવાનું પોસાતું નથી. -તો એટલે જરૂરી છે કે, હવે આપણા એજ્યુકેશન સિસ્ટમમાં- -ગવર્મેન્ટ થોડુંક ઈન્વેસ્ટ કરવાની, હવે જયારે આ બધી લાડલી બહેન યોજના, આ યોજના આ યોજનામાં જે ફાલતું- -ના પૈસા આપે છે. એના કરતા તો- -જ્યાં રાઈટ જગ્યા ઇન્વેસ્ટ કરવા છે, ત્યાં ઇન્વેસ્ટ કરવા જોઈએ એ લોકોના પૈસા.
હા, સાચી વાત છે કે જે- પછી શું કેવાય, માની લો કે આપડા દેશના પ્રધાનમંત્રી ક્યાંક જાય મતલબમા- હા, કઈક મિટિંગ જાવું હોય, ત્યાં જાય તો ત્યાં કેટલા કરો- -કરોડો નો કરોડો રૂપિયા નો આ કરોડો રૂપિયાનો ખર્ચ- -ચો કરી નાખીને જો ખાલી એટલા એટલા પૈસા આ- -એટલા પૈસા એજ્યુકેશન પાછળ વાપ- -હોય ને. એટલા ન એના ખાલી શું કેહેવાય કે વિસ્. - ત્રીસ પર્સન પૈસા વાપર્યા હોય ને એજ્યુકેશન પાછળ, તોયતે એ એજ્યુકેશન, એકદમ સારામાં સારી ડેવલોપ કરી શકાય એમ., પણ આ લોકો તો શું છે કે?, આ એજ્યુકેશનમાં તો વાપરતા જ નથી. આ એક વસ્તુ અલગ., છે કે જે આ ગવર્મેન્ટ છે. તે ઉદ્યોગોને વધારે પડતું પ્રોત્સાહન આપે છે. એક, એ પણ જોકે સારી બાબત છે. પણ મારું એવું માનવું છે, આ પ્લસ., પોઇન્ટ બી છે પણ જ્યાં આ એજ્યુકેશન, સિસ્ટમ છે એના પર પણ વધારે,
થોડુ ધ્યાન દેવાની જરૂર છે. નહી હવે આપડે જોઈએ, તો આપણા ગુજરાત સ્ટેટમાં બી સારું એવું ડેવલપમેન્ટ અમુક જગ્યાએ થઈ ગયું છે., ક્યાં મોદીજી આવ્યા પછી, અમુક જગ્યાએ સારું એવું થઇ ગયું છે., પણ આ છે. બધું હોય જો પોલિટિક્સ આવી એક જાતિ., પોલિટિક્સ જ છે એવું નથી કે આ બધા એજ્યુકેશન માટેજ ત્યાં ઊભા છે, અડધા પોતાના ફાયદા માટે જ છે. પણ આપડે ઠીક., મોસ્ટ ઓફ આઈ વગેરે જે કોકરોજ જનતા પાર્ટી વગેરે આવી છે. તો એ લોકોને શું છે? કે એ પોતાનો ફાયદો છે ઠીક છે, પણ હવે આપણેે એ બધું સાઈડમાં રાખીએ તો ઠીક છે. કે એ બી છે. એજ્યુકેશન બી જરૂરી, હવે જોઈએ. આજે શું રિઝલ્ટ આવે છે., એ લોકોનું માર્ચ વગેરે થવાની છે. માર્ચ શું થાય છે?,
હા એમાં આમાં આ રીતે, નું જે સોનમ વાગચુક જે છે, એ એક સારા વ્યક્તિ છે. અને એનું ઇન્ટેન, સારું જ છે, પણ જ્યાં પાછળના જે લોકો છે. એ બધા પોતાનો જ ફાયદો જોવે છે., અને આમાં સાથે સાથે આ એજ્યુકેશન માટે સોનમ વાંગચુક જેં આ છે., પેપર ફૂટે છે. એના માટે સ્ટઇક શરૂ કરી હતી., પણ અત્યારે તો એની સાથે ઘણા બધા મુદ્દા જોડાઈ ગયા છે, ખાલી આ એજ્યુકેશન માટે નથી રયુ,
હા! એનું ખાલી એ જ હતું, કે એજ્યુકેશન કમિટી તમે ચેન્જ કરો. કે એજ્યુકેશનમાં થોડું., મેઈન મુદ્દો એજ હતો પણ હવે જ્યારે એના આ આવે છે ને, કે તમે આમ ના કરો ને આને આટલી અનામત આપો. આ તે વગેરે ઘણું બધું બહુ એક્સ્ટ્રા, ઘણું ઘણું આવી ગયું છે,
હા ને એ બધું તો ઠીક છે ઘણા, તો આમાં એવા ઓલા લોકો પણ જોડાણા છે. જેને હમણાં એક બે વર્ષ પેલા પેલો વિરોધ., કર્યો હતો કે, કાશ્મીર જે છે. ઈન્ડિયા નો પાર્ટ નથી., એ વાળા પણ આમાં જોડાઈ ગયા છે. સાથે અને જે ઓલા ઉત્તર પૂર્વ ના જે રાજ્ય છે., હા! આ પછી જે ઉત્તર પૂર્વના જે રાજ્ય., મિઝોરમ, મણિપુર જે સાત સેવન સિસ્ટર રાજ્ય છે.,
હા
એને પણ ભારત થી અલગ કરવા માટે, ચાઈના સાથે જોડવા માટેના જે લોકો જે છે. એ, પણ પાછા સાથે આમાં જોડાઈ ગયા છે એટલે, રિઝલ્ટ આવવાની શક્યતા બહુ ઓછી છે. જો ખાલી એજ્યુકેશન બાબતે રહી હોત ને આ આખું આંદોલન., તો કદાચ કઈક સારું રિઝલ્ટ મળેત., પણ હા પણ આ બધા આવા ઈન્વોલ્વ થઈ ગયા છે. એટલે આ કઈ નક્કી નથી.,
એટલે બધું મિક્સ છે, પણ એટલે આપણેે તો વધારે આ પોલિટિક્સ માં તો ઊંડા ઉતરવાના., આપડું એટલું ઓછું ઇન્ટરેસ્ટ છે. એટલે વધારે નહી, પણ ઠીક છે કે એજ્યુકેશન એક મુદ્દો છે. પણ હવેથી, હવે આજે બધા પોતાનો ફાયદો પેલા જુએ છે.
હા, બરોબર છે.
તો હોય કે પોતાનો ફાયદો થાય છે તો ઠીક છે.
હા, એટલે જ ને બધા એમ હું કેવાય કે વાયરલ થવા માટેના વિડીયો
બસ મેન મેન રીઝન એજ છે. વાયરલ થવા માટે તે બધાને આજની પબ્લિકને એ તો છે. વાયરલ થવું છે બધાને, ઓળખાણજ મેન છે આજે બધા માટે તો
હા, ઠીક છે તો આપડો ટોપિક પુરો થાય છે. આપણે પછી નેક્સ્ટ ટોપિક પર મળીશું.